કેસી કૃષ્ણ કેમ છો.
કે મજામાં તમે કેમ છો બેન.
હલો.
હા તમે કેમ છો.
બસ મજામાં ઓ આવે છે ને અવાજ મારો.
હા હા હા બાકી જમી લીધું થઈ ગયા નવરા.
હા બસ જો જમીને બસ જો નવરાથીયા. આજે મારે ખાલી વ્રત છે એટલે જમવાનું નતું ફરાડ જ હતો.
બસ સેનું વ્રત છે આજે?
એટલે અમારે છે ને અમારા ગુરુ છે ને ત્રિકમજી બાપુ એની અમે રએ છીએ જન્મ જયંતિ હોય ને એ. તો એજ છે આજે એટલે ત્રિક ત્રિકમાચાર્ય બાપુ આભપરા છે ને એનું ત્યાં હા.
હા એ તો ધ્યાન આવી હતું તો પછી આ બધાને ઓળખો ને તમે વર્ષાબેન જોશી નેન આખું ગ્રુપ અને વર્ષાબેન ઈ જોશી છે. પછી રેસ્ટોરન્ટ વાળા જોશીભાઈ વૈશાલીબેન
હા, હા, હા, હા એ બધા અમે સાથે
હા કારણ કે હમણાં કઈક હતું ને હા ક્યારે હતું એ કે કે કઈક જમણ વાળ તો આખા હ અમારે
હા અમારે ના નાતી નો હા એમાં જ હું છું એની આયરે મહિલા મંડળ ના સ ભ્યમાં હા.
અરે વા સરસ હા તો ઈ જે ભાઈ નું નામ તો શું છે કેતન ભાઈ આ વૈશાલી બેેન નો દીકરોને મારો દીકરો બેસ્ટ ફ્રેન્ડ હ પરમ મિત્રો હ હ અને અમારા વિસ્તારમાં જ રે ને એ લોકો.
હા હા હા હા એ સાઈડ તમાર વિસ્તાર સાઈડ જ રે છે એ લોકો હા
હા એટલે મેં પૂછ્યું મે કીધું હા બાપુ તો એ જ છે પછી થાનકી બેેન છે સોનલબેન
હા હા હા હા એ એ પણ મારી ફ્રેન્ડ છે હા હા
ફોટા મૂકતા હોય ને
હા હા એટલે
એટલે તમારું આખું જે અહ કાર્યક્રમ થાય એટલે પછી ફોટા મૂકે એટલે મને ધ્યાન તો આવી ગયું એનું જ ક્યો છો.
હા હા હા બરાબર છે હા એજ છે હા હા ગાયત્રી હવન ને એ બધું પણ વર્ષો ત્યાં કરાવે છે હા વર્ષાબેનને એ લોકો
હા એ તો કેટલા વર્ષોની સેવા આપે છે મને લાગે છે કે પચીસ વર્ષ થી વધારે વર્ષો થઈ જશે સેવા આપે છે
હા હા અઈયા છે ને ત્યાર ના કરે જ છે કામ હા
હા પણ બહુ મોટી સેવા આપે છે હો અક શુક્રવારે હોય તો બરકા સુધી જવાનું ઘી પણ લઇ જાય. જે આહુતિ નો જે સામાન સામગ્રી હોય એ પણ લઇ જાય.
હા હા હા પાછું જમેય નહી કોઈના ઘરે બસ પોતાનું ટિફિન લઈ જાય હા હા હા હા હા હા
સામગ્રી ના એ લોકો પૈસા ના લે
હા હા હા બરાબર હા હા એટલે હા હા મોટી સેવા આપે છે એ તો છે એ જ હા હ એને અમે બધા સેવા
બધા ત્રણે દીકરા દીકરીઓ બધા સરસ મતલબ સેટ
હા હા હા હા બહુ સરસ સેટ થઈ ગયા છે હા હા
બહુ સરસ છે.
એજ ને હા એટલે વાંધો નથી થી એને છોકરાઓ એના ત્રણેય ડાયા છે, ઘણી વાર મળે ને અમને જ્ઞાતિમાં ને તો મ ખબર એમ કે
હા ના ના ડાયા છે ડાયા છે.
ડાયા છે છોકરા હા હા હા બરાબર છે, હા હા ના ઓળખું છું એને પણ હા.
હા
હા શું કીધું હા બસ જો બાકી મજામાં બસ તો ફૂલ તડકો છે અત્યારે મારી ડોટર હમણાં આવી સ્કૂલે થી તો અરે મા મા ખુલે ને એવો તડકો છે.
હ હ હા તમારે થઈ ગઈ શરૂ થઈ ગઈ હ ને શાળા
બો બો હા શાળા ચાલુ થઈ ગઈ છે હા એટલે હમણાં એ લોકો ટાઈમ વેલો કર્યો છે સવા બારે છોડી દે છે
તો તો હજી ભગવાન ની કૃપાને તો શું કરશો આગળ
હા હા એજ એજ ને બાકી તો એ અઢી વાગે આવતા પણ હમણાં છેને, થોડુંક વેધર આવું તો વેલા છોડી દે હા
ચાલતા જ આવી જાય ને એટલું હશે ને બાજુમાં
હા ચાલતા આવી જાય એના બાજુમાં જ છે પાંચ મિનિટ ન થાય એટલું છે, નજીક હા હ
હમ
એટલે ઘણી અમારી બિલ્ડિંગની છોકરીઓ હોય ને તો એને સાથે જ વહી જાયને પાછી આવી જાય. હા બાકી અને બાબાને એને મારે તેડવાને મૂકવા જવું પડે એ હજી ફોર્થમાં છે, તો હ હા હા એટલે એની સાથે જવું પડે તો
હા, છઠ્ઠામાં કે મોટા બ મો જ પછી વાંધો નહી
હા હા પછી તો અહીંયા છે, બિલ્ડિંગમાં ઘણી ચોખ છોકરા જતા હોય ને તો સાથે વયા જાય. હા શું કે તમારે વરસાદને છે કે પાછું તો કઈ નથી. હા હા બસ જમવાનું પતી ગયુ છે, હ
વરસાદ ને કાઈ નથી ખાલી બફારો છે, ગરમી એટલે હું તો કંટાળું મારા મોટા બેન કે કે આ વખતે વરસાદ ખેંચાઈ ગયો તો તમારે કયા વાતાવરણમાં આવું છે, કઈ મોસમ
હ
હમને તો કંટાળો આવે બઉ ગરમી છે.
એજજલે તો જવામાં ગ
ફરવા જવાનું કાલે એક મોટા કાકા મોટા પાપા ની દીકરી છે. ઈ ઉનાથી આવ્યા બી ચાર બાપા ના દીકરી જ બધા કાલે હું જાઉં બધી જગ્યાએ ઉના તો ના જાવ એમને એક ફ્લેટ અહીંયા છે, તો ત્યાં જાાવ તો એ લોકો ઉ ના પછી કાલે સવારથી રાત મેમાન ચાલુ છે. એક બાપાની દીકરી ને એમના પતિ દેવાયા તો બપોરનું જમ એમ
હા હા હા એજ ને એટલે કોઈ મે બનાવી છેને, તો આપડો પછી ટાઈમ આખો બલું થઈ જાય. કે હું એમાં ટાઈમ જજો તો એવું પડે રસોઈ કરવી ને પ્લસ બધા આવ્યા હોય, તો એનો ટાઈમ સાચવવો એટલે આખો દિવસ ફ્રી ના થાય એ
હમ
હા મારે પણ એમાં જ તો મારી ફ્રેન્ડ આવી ને ઇન્ડિયા થી તો હું બે દિવસ એનીયાર જ હતી એક દિવસ એને જમવાનું કીધું પછી એક એના ઘરે થોડીક સાફ સફાઈ ને એ બધું કરવું પછી એ હવે ઈ સેટ થઈ ગઈ ને એટલે હવે હું ફ્રી છુ.
હા હા સરસ સરસ
હા હા એટલે એવું બધું ચાલે છે, હા હ હા, શું બના હા બસ બાકી મજામાં શું બનાવીએ તો બપોરે
હા હા હા, એક મિનટ હા હા હા અમારે આજે હલો આજે
ઇડલી સાંભર બનાવ્યા સવારે.
હા હા.
સોમવારે આ લોકો નું બાંધેલું છે
હા હા.
હા. એટલે ભાઈ ભાભી બે જાય નોકરી એ.
ઓકે હા હા હા.
હા.
બરાબર છે હા હા તો એ મોટા સિટીમાં તો જોબ બધો કરવી જ પડે બેનને બંનેને. તો અને પ પ્લસ છોકરીઓ અત્યારે ભણેલી હોય તો એમ થાય ઘરે બેસવા એ નથી બેટર કે કઈક કરે.
હમ હવે તો બધે ફરજિયાત થઈ ગય છે. ભારતમાં તો ફરજયાત થઈ ગ બી બાર તો હતું જ બહાર તો હતું જ ફરજિયા તો ભારત માં એ થઈ ગયું કે બે જણા કમા ચાર જણા ચારે ચાર કમા. ભલે થોડું થોડું પોતાનો કાઢો તો ગાડી હાલે એવું છે ઘણી જગ્યા અમારે તો ભગવાન ની કૃપા છે પણ આમ ઓમ ફરજયાત થઈ ગયું છો.
હા હા હા હા હા એ તો છે જને મોટા સિટીમાં તો ખાસ નાના માં રેતા હોય ને તો હજી એટલો તમને ખર્ચો ઓછો આવે બાકી તો તમારે બંને જો બ કરવી જ પડે.
હ તો જ ગાડી આલ જિનગિણી.
હાલે હાલે.
અને આપડે આપડે મને ત્યાં કેટલા વરસ થઈ ગયા સોળ વરષ થઇ ગયા જૂનમાં. તો પેલા આપણ આકરું લાગ તું કે એક રિયાલ કે આટલું આપણેેને ઓ ફેરવીયે કે કેટલા પૈસા થાય. હવે અહીં મોંઘવારી લાગે, ત્યાં નથી લાગત ત્યાં નથી લાગ
નથી બરાબર છે બધા બધા એમ જ કે છે કે અહીયા મોઘવારી વધારે લાગે છે આપણને.
ત્યાં છે ને ફટાફટ લોલ માંથી બે ડ્રેસ લેવા હોય તો લેવાય જશે. હવે ત્યાં છ રિયાલો એટલે આના આપડા પંદરસો આરામથી હમણાં તો અહિયાં પંદરસો બે વાર વિચારી કે ના સારો છે કોટન નો છે કે આમ છે કે તેમ છે. ત્યાં તો ચોરયાલ એટલે એમ જ થશેું લે ચોરિયાલ નું બે આવી ગયું ટોપ-બોટમ આખું સેટ આવી ગયો કુર્તા સેટ આવી ગયો લઈ લ્યો. ઓલો લુલ વાળો નાખ્યો એટલે અહં એવું નથી થતું જલ્દી નથી થત સાચ
તો એમાં પાછું એમાં પ્રોબ્લેમ હ છે અત્યારની નવી જનરેશન ને મોંઘવાની નથી નડતી આપણે નડે આપડે પેલા ન હિસાબ કરી કે ભ પેલા તો આટલા મળી જતું હવે નથી મળતું.
હ નવી જનરેશન ને કઈ નહી નડે એ સારું છે ખાધું પીધું ને રાજ કરુું બહ કાલ ન નહી વિચારવાનું. આપડે રોકાણ પછી ભવિષ્ય પછી ભવિષ્ય ની બચત ને એટલું બધું અને આપડે તો ત્યાં ર એટલે તો તો કેટલું વિચારીએ બાપરે એટલું તો આલો કોઈ નથી જતા વર્ષે બે વાર જો ઉનાળાનું વેક વેકેશન આવેને ઉનાળા ની રજાઓ તો એ લોકો ચાર રાત બહાર નીકળી જાય ચાર દિવસ દિવાળી ને લાભ પાચ હોય નો નોકરી વાળા હોય દુકાન વાળા હોય ધંધા વાળા હોય ઈ નીકળી જાય પછી તો ભવિષ્ય બચત ને એટલું બધું આપડે વધારે વિચારે છે એવું મને
હા હા હા હા એવું જ છે એવું છે હા હા અત્યારે જે નવા નવા યંગ જનરેશન બધી આવે છે ને એ લોકો નથી વિચારતા એ લોકો મોજ શોખમાં વધારે વિચારે કે વધારે કમાય તો વધારે મોજસોખ કરીને આપડે વધારે બચત કરવા જાય
ઓહ
તો પણ એ સારું છે એ લોકો ન
હા હા જિંદગી જીવી લે છે લોકો આપડે હજી હવે જીવન સ્ટાર્ટ કરી
આપડ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે હવે આપને એમ થ છોકરાઓ મોટા થઈ ગયા ચાલ આટલું વસાવી લીધું કે આટલી મિલકત લઈ લીધી કે જે હોય એમ કે હવે તો જી હવે તો ઉંમર પતી જશે
હા હા એ તો છેજ ને
હવે આપણેે હવે જીવન સાર કર્યું એ આપડે આમ કહીએ કે જો ફો ફોટોસ ટ્યુટર વોટસઅપ ફેસબુક એ જોઈને કહીએ કે એ જોઈને એક બીજાની રીસમાં લોકો એ જીવવાનું સ્ટાર્ટ કર્યું કે જેવ એ એવી હાલત છે
હા હા હા એ તો છે જ હા હા હ હા એટલે અત એવું છે બધું
હ કાલે જ મારો ભાઈ કે તોતો યાર મશીન છે મશીન મશીન મે કીધું અહ્યા તો ઝાડ છે ઝાડ પૈસા નો અમ બધા ભેગા થયા ને તો કે આમ કે તેમ કે મલપતનો કે યહાં તો ભીડ ને મશીન છે મશીન મેં કીધું છે અમારા માળું પણ મેં તમને તે દિવસે લગભગ કીધું હતું કે બીજા કોઈ સાથે વાત નથી ગુજરાતી અમારે છે નેમિત્ર માડા પર એ આપડે એમ કયને કે ભાઈ ગયા ભાઈ ગયા જો સવારે પોણા સાતે સાથે મળે હવે પેલા છોકરાઓ જાયે પોણા સાતે કે ગ્યા ભાઈ ગ્યા ભાઈ ઓફિસે ગયા કે બે મિનિટ ઉભા રહી કે એકબીજા દરવાજો અમારા બાજુ વાળા આમજ કે ભાભી ભાભી પૈસા ની ઝાડ ખનખેરવા ગયા હમણાં આવતા રહેશે એટલે હવે અમે એમ જ કે એમ કેમ તમારા પતિદેવ ગયા કે ભાઈ ગયા કે તમારા પતિદેવ ક કે હા ભાભી ગયા ઝાડ ખનખેર વા ગયા છે
તોને કામ નત કરવાનું અમારે એ જ ને કામ નથ કરવાનુ બસ ઝાડ ખનખેરી લે એટલે આવી ગયો
હમ્મ એટલે મેં કીધું હા બાપ બ ત્યાં મશીન છે આમ છાપવાના જ છે એમને કઈ કામ કઈ કામકાજ નથી
નથી એ જેજ ને તો એટલે હવે ત્યાં બધા એવું જ સમજે છે
અહિયા તો લાવો લાવો થઈ જાય છે એટલે હ તે દિવસે બેન સાથે આજ વાત થઈ એક બેનને મે આપણા આ એક વિષ માટે ફોન કર્યો ને તો એક વાર એ મોને એ હા ઈમોનતો વોટ્સપ હતું ગૂગલ હતું કર્યો તો એ બેન હાજર નતા પછી એમણે આપડા અહિયાંના અહિયાંના સાડા ચારે કર્યો. કે અરે તું ત્યાં છે, શું થઇ ગયું? તારો ફોન આવ્યો બધું બરાબર છે? પછી તો જે આ વિષય પર વાત ચાલી, બાપરે બેનને તો જે ઓલું હતું દુઃખ હવે કપાઈ જાશે.
હા એ હા હાલો કરું હો, હા હા ઓકે, ઓકે.